લો ઓ મન તમારો અવાજ આવે છે કમ્પ્લીટ
હા તો આજે આપણે ભવિષ્યમાં રોકડ નાણાં સંપૂર્ણપણે બંધ થઈ જશે કે નહીં એના વિશે વાત કરીએ બરા હ
હા આપડે એના વિશે વાત કરી મને તો એવું લાગે છે. ભવિષ્યમાં લોકન નાણા સંપૂર્ણપણ બંધ જ થઈ જશે કારણ કે બધા જ ડિજિટલ પેમેન્ટ નો બહુ ઉપયોગ કરતા થઈ થાય છે એટલે
હા એ વાત તો તમારી સાચી છે આજના પ યુગમાં તો બધા જ રોકડ ના નાના પ્રમાણમાં ડિજટલ પેમેન્ટનો વધારે ઉપયોગ કરે છે, જેવી રીતે જેમ કે યુપીઆઈઆઈડી પછી તે કાર્ડસ નો ઉપયોગ કરીને એવી રીતે ખાસ કરીને તો યુ યીઆઈઆઈડીમાંથી જેમ કે પે ટીએમ, ગૂગલ પે પછી એવી રીતે ઘણી બધી એપ્લિકેશનો છે ફોન પે ને બધાનો યુઝ કરે છે.
હા એ તો છે જ ને અને અત્યારે તો એવું જ થઈ ગયું છે ને કે બધા સવારે ઉઠીને ડાયરેક્ટ જો બસમાં જાય જે કોઈ પણ કામની શરૂઆત કરે ને અને એનું જેમ પેમેન્ટ કરવાનું બધું ઓનલાઈન જ કરતા હોય છે, કારણ કે અત્યારે નોકરી કરતા હોય તો સવારે કોક સાધન જવાનું તે સાધનમાં પણ ઈ એ ઓનલાઈન પેમેન્ટ કરે બપોરે જમવાનું હોય કે નાસ્તો કરવો હોય નાસ્તાની દુકાનમાં પણ બધુ બધું ઓનલાઈન પેમેન્ટ જ થઈ ગયું છે પહેલા તો એવું જ હતું કે ખાલી મોટી મોટી દુકા દુકાનો કે મોટા મોટા બિઝનેસ હોય તો એમ જ પેમેન્ટ ઓનલાઈન થતું. અત્યારે તો કોઈ પણ નાનું સ્ટોલ હોય એનામાં અસ્તો નેને પંદર રૂપિયાને જો કોક સામાન ખરીદેલો હોય ને હોય એનું પેમેન્ટ પણ ઓનલાઈન જ કરતા હોય છે લોકો
હા એ વાત તો તમારે સાચી છે, તો પછી તમારા માટે ઓનલાઈન પેમેન્ટ ફાયદા ફાયદાકારક છે કે નુકસાનકારક કે શું છે.
હમ હમમ હા એ તો ફાયદાકારક જ છે કારણ કે અત્યારે લોકો બધુ ઓનલાઈન થઈ ગયું છે. અને આપડે તો એને ઓનલાઈન અવસાન જ આપવું જોઈએ કારણ કે એનામાં કેટલા બધા ફાયદા છે, કારણ કે આપડાથી નવો કકડા મઈસા હોય તો, એ પડી જતા હોય તો એ બધું પણ થતું હોય છે. અને કેટલીક જગ્યા એવું પણ સાંભળ્યું છે કે કવરી પણ થઇ જતી હોય આપડે મહેસા ઓનલાઈન પડ્યા હોત બેંકની અંદર સેફ જ રેહવાના. તે બધામાં ફાયદા થતા જ હોય છે બધા ઓનલાઈન પેમેન્ટના ને બધાના
હા, એ વાત તો તમારી સાચી કે બેંકમાં એમાં પડ્યા હોય એટલે ચોરી થવાનું ને બધું તો ના ર પરંતુ ક્યારેક સર્વર કામ ના કરતું હોય
હા અત્યારે..... ગામડાની અંદર એક બધું ઇન્ટરનેટ ને બધું બધામાં ઓછું છે. તો એના કારણે નોકર વ્યવહાર ને બધું વધારે થતું હોય. અને શહેરની અંદર બધું હે ને જાણકારી વાળા માણસો હોય છે એમને ઇન્ટરનેટને બધું વાપરતા હવે તો ઓનલાઈન પેમેન્ટ નું પ્રમાણ શહેરની અંદર વધાર હોય અને ગામડા ની અંદર ઓછું હોય છે
હા એજ કહું છું મું પણ એના કારણે આપડે રોકડ વ્યવહાર કરવો સારો રે જોબ જોવા જઈએ તો
હા, પણ હવે ભવિષ્યમાં એવું જ લાગે છે કે ગામડા ની અંદર પણ ઇન્ટરનેટ ને ની સગવડો થતી જાય છે અને એવા જ કેટલા પણ ગામડા છે કે એમાં બધા ઓનલાઈન પેમેન્ટો બધા ઓનલાઈન રાઉન્ડ મારતા હોય છે, અત્યારે જે મે અને ઓનલાઈન મારે એક બિઝનેસ છે ને મતલબ ગામડા ની અંદર છે ને બિઝનેસ તમે બેંકની અંદર જતા હોય ને કેટલા લોકો એવા છે કે બધા ઓનલાઈન જ ગામડા ની અંદર ઓનલાઈન જ પેમેન્ટ કરતા હોય અને આપ રોક વ્યવહાર કરતા હોય પણ એ બધા લોકો એવા છે ને કે એમ બધું જને ઓનલાઈન અને ખાતા પણ એટલા બધા હોય છે, ને એટલા ખાતા તો આપડા પણ નથી હોય આપડે સારા એવા વિસ્તાર માંથી આવતા હોય તોય પણ.
હા એ વાત તો સાચી જ છે, હા અને જે વડીલ લોકો છે, એમના માટે રોકડ વ્યવહાર સારો કે ઓનલાઈન પેમેન્ટ.
ના એટલે પેલા લોકો છે, હવે એ બધા મળી લો એમને તો એ તું બધું આવડતું નથી. કે એને ઓનલાઈન પેમેન્ટ કે કરરું એલા તો મોબાઈલ જ આવડતો નથી. મોબાઈલ જ ના આવડતો તો પછી ઓનલાઈન પેમેન્ટ કેવી રતે થઈ શકે. હા એનામાં એવો ઓપ્શન થઈ કે એમના બાળકો હોય કે એના માતા પિતા કે એનાથી એ બધા ના એટલે એમના માતા પિતા નઈ આપડા માતા પિતા હોય તો એમને હજી એટલું ફાવતું ન કરી શકીએ ઓનલાઈન પેમેન્ટ. અને એનાથી
તો પછી તમારા મતે શું છે, સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત છે, કે નહીં?
હા એવું તો નથી સંપૂર્ણ જ છે, કારણ કે અત્યારે ઓનલાઈન હોત ને બધું ઘણું બધું થતું હોય. તો મારી સગવડ થઈ જ ગઈ છે સાયબર નું તમે સાંભળેલું જ હશે અને એનાથી આપડે દમ બચાવ પણ થઇ શકે છે. એમે એવું હોય છે, કે જે બધા મોટા મોટા લોકો છે, એમને એટલું બધું ઇન્ટરનેટર આવડતું નથી અને એમને એટલું સમજણ પણ નથી પડતી. એમને ઈંગ્લિશમાં ગુજરાતી માં કઈ આવડતું નથી હોતું. તો એમને શું છે, કે આમ બધું સમજાવવામાં આવતું હોય છે, કેને કોઈને ઓટીપી, કોઈને આપણ પર્સનલ પાસવર્ડ હોય કે આપણે ઓનલાઈન પેમેન્ટ એનાથી કરતા હોય ને બધું આપવું ના જોઈએ. જ એટલું બધું સરળતાથી બધું સમજાવતા હોય છે, ને તો બધા આપી જ દે છે તો આનંદ વિશેની થોડી માહિતી આપવી જ હોય. જો માહિતી હશે ને તો આ બધું ઓનલાઈન પેમેન્ટ છે ને સારું જ છે મતલબ.
હા એ વાત તો તમારી સાચી છે અને જો પછી આવી તો તમે કીધું સારું જ છે તો પછી બધા જ લોકો ઓનલાઈન પેમેન્ટ વાપરવાનું શરૂ કરી દે તો પછી રોકડ નાળા બંધ થઈ જાય. તો એના સમાજ પર શું અસર પડે?
થઈ શકે જે આપડે જેમ પેલાના વ્યવહારો કરતા હો ઓનલાઈન કે આપડે કોઈ પણ દીકરી આવે કે એને સોળ ન નદ્યગ બાસણ નું ઉગ તર આપડ ખીસામાં થી કાઢી ના આપી દેતા. પણ હવેને ઓનલાઈન થઈ ગયું છે, તો આપડે ઓનલાઈન ક કેવી રીતે આપી શકીએ આવાજ બધ ના હોય કે ભાઈ આપડે જે ની અંદર ગયા હોય અને ત્યાં આપડ એ બધી હોય છે, નાખાવાની. તો આમ બધા વ્યવહારોમાં ની બધામાં થોડી ઘણી અસર થતી હોય છે. પછી એવું કેટલા પણ વિસ્તારોમાં એવું હોય છે, કે ખાલી નોકડ થી જ બધું વ્યવહાર થતા હોય. એમાં ને ઓનલાઈન એેમેન્ટ કરીને તો બધ ચાલે નહી તો એમાં પણ અસર થતી હોય છે
ા એ વાત તો સાચી છે અને પાછું મેં તો હમણાં વચ્ચે હું મંદિર માં ગયો હતોું તો મંદિર માં પણ દાન તમે ઓનલાઈન દાન કરી શકો એવું પણ હતું ત્યાં કેનારન એવી રીતે બધું મૂકેલું હતું જો તમે તો તમારા માટેતે જો સરકાર સંપૂર્ણ કે સરકાર છે આપડે તો એ સંપૂર્ણ કેશલેસ બનાવી દે આખા દેશને તો પછી એના માટે સરકારને શું કરવું જોઈએ એવું બનાવવું હોય તો સરકારને
બધાને પૂરતી માહિતી આપવી જોઈએ કે આ બધું જે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે તે બધાને અગવાડ છે બધાને જોડે સ્માર્ટ મોબાઈલ છે એ બધાને ઇન્ટરનેટ છે કે નહી આના વિશે ની બધી માહિતી આપી જોઈએ અને જે બધી માહિતી ના હોય કે વસ્તુ ના હોય તો બધી વસ્તુ પેલા આપી જો સરકાર જેથી કરીને એ કેટલાક ગામડામાં પરિવાર છે કે આખા અરીવા એના જોડે મોબાઈલ પણ નથી હોતો મોબાઈલ તો હોય છે પણ બ સાદો મોબાઈલ હો છે ઇન્ટરનેટ વાળો સ્માર્ટ મોબાઈલ તો હો જ નથી તો એની બધી જાણકારી મોરી આપવી જોઈએ અને આધી સુવિધા પણ પૂરતી આપ બી જોઈએ અને અત એટલાને એકાઉન્ટ પણ નથી હો બેંકમાં એ પરનો તિ હોય તો આજે બ નટી જોડે મોબાઈલ ન હોવો જોઈએને કારણ કે પૈસા છે આપડા પૈસા તો આપડે ગમે ને એને આપી શકીએ પણ આપ મોબાઈલ પછી ઇન્ટરનેટ ધું બધા હોડે હોય નને પરિવાર સ હોય સારોય મારી વારમ મધ્યમ વર્ગ હ પછી એમના ઘરનેને એક બેજ મોબાઈલ બધાના એ તો હોય જ નહી મોબાઈલ તો આવું પણ સરકાર વિચારવું જોઈએ
એ વાત તો તમારી સાચી છે અને આનાથી જો બધું કેશલેસ થઈ જ તો નાના વેપારી હોય એમને શું અનુકૂળ વધારે પડેલ રોકડ કે ડિજિટલ
આમ તો જેજ પેમેન્ટ આવે છે એજ સાલ કારણ કે એમને ત કોઈ પણ નાના વેપારી હોય તો એમને પૈસા છૂટા આપવાની કેલી બધી માથાકુર થતી હોય એ છૂટા ના હોય તો પછી ઉપરના પૈસા દાતા પણરા મારતા હોય છે કે પછી એક બેન રૂપિયા હોય તો કે ચાલશે એમ કરીને એવું પણ થતું હોય આનામાંને ઓનલાઈન ફાયદો થાય કે આપે અઠાવન રૂપિયા હોય તો અઠાવન અઠાવન પૂરા મળી જાય અને ઓલેમ એવું થતું નથી તોમધોમ ફાયદો જ છે નાના વેપારીને પણ
હા એટલે જે ઘણી જગ્યા જે છૂટાની માથાકૂટ ને એવું બધું હોય છે એ બધું ના રહેે એમ જ
અને પાછીું એવું પણ થતું હોય કે જેમ નાના વેપારી હોય ને તો એમને અ નાનાના પેમેન્ટ દળગ અગિયાર રૂપિયા બાારદ રૂપિયા એવા હિસાબો મળતા નથી સરળતાથી તો એને બધું ઓનલાઈન પેમેન્ટ કરેલું હોય તો એમને હિસાબ પણ મળી રે પેમેન્ટ ક્યારે આવ્યું ટાઈમ પણ મળી ભવિષ્યમે એમને હિસ્ટ્રી કાઢવી હોય તો એમને ત્યાં માંથી હિસ્ટ્રી મળી જાય પછી રોકડ પૈસા હોય તો એ થોડા ઘસા ક્યારે કે્યામ વાપરાય ગયા ખબર જ નથી હોતી
હા એ વાત તો છે તો તમારા માટેતે ત ન દે આવશે તો
મારા મધ તો એવું જ છે કે ભ ઓનલાઈન તહેવારે સારો કેવાય અને ઓ વ્યવહાર જ કરવો જોઈએ અહી કે અને હવે તો એવું પણ થતું હોય છે જે નાના વ્યાપારી હોય તો વધારે પેમેન્ટ થઇ જાય તો ટ્રાન્ઝેક્શન આજેક્શન જે બધું ચાર્જંગ કવાય ને એ પણ એકક્સ્ટ્રા લાગતું હતો નાન વેપારીની એવી અસર હશે એ એ નાના વેપારીને થોડું નુકસાન જ છે અ કે એક્સ્ટ્રા ચાર્જ લગાવતા હોય પછી આપડે મોબાઈલ ન બેલેન્સ કરાવી એનામાં પણ જે પૈસા મોકલી એના ચાર્જ એકક્સા નાગારતા હોય છે તો એ બધું થોડું ઓછું કરવાની જરૂર છે અને હવે આપ મા વિષમાં ફાયદો જ છે આ બધું કરવાથી
હા એ વાત તો તમારે સાચી જ છે કે ચાર્જ ને બધું થોડું ઓછું કરે તો પછી નાના વેપારીઓને વાપરે તો એમને વધારે ચાર્જ ચુકવો ના પડે એટલે બહુ નુકસાન ના થાય એમને ઓનલાઈન પેમેન્ટ ના થ પછી ઓનલાઈન પેમેન્ટ પણ એમને નુકસાનકારક થાય અને આમાં જે ચાર ચુકવવાનું હો હા એટલે જ સારું ચલો આપડ પછી વાત
ઓકે સારું ચલો બાય
બાય